શું કરો હો?
હલો. હા મિત્ર. અહ કંઈ નથી મિત્ર, બેસી રહ્યો છું.
હા. તો ચાલો આપણે આજે હું તમને તમારા-તમારાથી હું જાણવા માંગુ છું, અને હું જે જાણતો છું હું તમને કેવા માંગુ છું કે આજ, આજે આપણે પ્રવાસ, વાત થોડી વાતો કરીએ કે કયા સિઝનમાં, કઈ જગ્યાએ ફરવા જવું પ્રવા, ફરવા જવું જોઈએ અને કયા જગ્યાએ, તમને કઈ જગ્યાએ ફરવાનું કયા સીઝનમાં, વધારે ગમતો હોય છે એના વિશે હું તમને, કેવા અને તમારા તમારાથી, સમજ તમારાથી જાણવા માંગુ છું. તો એમાં હું તમને કહેવા મામાંગુ છું કે, તમને, ચોમાસાના સમયમાં કેવી જગ્યાએ જવાનું વધારે ગમતું હોય છે.
હા મિત્ર તમે, કીધુ કે ચોમાસામાં કઈ જગ્યાએ જવાનું ગમે છે. તો મિત્રો મારું એવું કેવાનું છે કે જો, પ્રવાસના પ્રવાસ કરવાના ટાઈમે જો ચોમાસામાં પ્રવાસ કરવાના ટાઈમે, મારું તો કેવું છે કે. પર્વતીય સ્થાન પર જવાનું વધારે સારું બને છે. કેમ કે, જોવા જઈએ તો ચોમાસામાં શહેર વિસ્તારમાં તો આખું પાણી પાણી ભરાઈ જાય છે. અને ફરવા લાયક, કઈ રહેતું નથી માટે ફરવા લાયક ચોમાસામાં, પર્વ મોટા-મોટા પર્વતો વાળી જગ્યા પર મોટા-મોટા, દૂર દૂર વિસ્તારમાં જેમકે આ, ્ આખું મેદાન ટાઈપ હોય આખું જંગલ વાળા વિસ્તારમાં, અને એકદમ, અ એકદમ ડુંગરાળ જેવા વિસ્તાર જેમ કે હિલ સ્ટેશન ને એવા તેવા જગ્યા, પર જવાનું ચોમાસામાં ગમે છે. તો મિત્ર હજુ કેવા કઈ કેવા વધારે માગો છો.
હા હું તમને ચોમાસા વિશે થોડુંક જણાવું. કેમ કે તમે કહ્યું તેમજ, ચોમાસામાં આપણે જેમ ડુંગર વિસ્તારો હોય. જ્યાં હિલ સ્ટેશન હોય એવી જગ્યાએ જવાનું મને પણ ખૂબ જ ગમે છે. કેમ કે એવી જગ્યાઓ ખુબ જ, મજા આવે છે તેવી જગ્યાએ જવાથી આપણું માઇન્ડ પણ એકદમ, દિમાગ પણ શાંત થઈ જાય છે, કેમ કે વરસાદમાં ભીણાતું જવાનું, પછી ત્યાં જાયને જે ઉપર ડૂંગર પડ ચડ, ત્યારે આપણે જોઈએ, ત્યારે આપણા નીચે જ્યાં વાદળાઓ બંધાતા હોય. એ જવાનું અને એક ધુમ્મસમાં ફરવાનું એ મને પણ તમારી તેમમ, ચોમાસાના સીઝન માં, બહુ જ ગમતું હોય છે, અને એવા જ રીતે વોટર, ફોલ છે મતલબ કે ધોધ હોય છે. જ્યાં ઉપરથી પાણી પડતું હોય છે, એવી જગ્યાએ પણ જવાનું ખુબ જ ગમતું હોય છે. કેમકે તેવા ઝરણા પાસે જાયને, ઝરણા પાસે જાયને નાવાનું પણ ખૂબ જ, ગમતું હોય છે, કેમ ચોમાસાના સિઝનમાં તમે કહ્યું તેમજ, આપણા સિટીમાં, શહેરોમાં, આટલું ફરવાનું કઈ ખાસ હોતું નથી. એટલે એ આપણે ચોમાસાના સિઝનમાં, ડુંગ ડુંગરાળવાળ વિસ્તારમાં હિલ સ્ટેશન જેવા કે એવી પ્રત્યેક જગ્યા એવી હોય છે. કે જ્યાં ફરવાની ઘણી મજા આવતી હોય છે. એવી જગ્યાએ જઈને. ફરી આવાનું જેથી આપણું દિમાગ આપણું. મન પણ હલકું થાય અને આપણું દિમાગ પણ શાંત થાય એવી જગ્યાએ ફરી આવું. જરૂરી છે, તો હવે હું તમને ઉનાળા વિશે થોડું તમારાથી હું જાણવા માંગુ કે, ઉનાળામાં કેવી જગ્યાએ જવું જોઇએ અને કેવી જગ્યાએ ફરવું જોઈએ. જેથી આપને અને કોઈને પન કોઈ પણ જે ફરતું હોય. એને પ્રત્યેકને કઈ જગ્યાથી જાવા જાવાથી ખુશી મળે અને એનું મા એનું દિમાગ પણ સાંત યહે એનું મન સ્પસ થહે અને ઘણી એવી એક્ટિવો એક્ટિવિટી કરીને જ્યાં મજા આવે. તો તમે કેવા માંગશો.
હા મિત્ર, જો. મારું તો એવું કેવું છે, કે ઉનાળામાં જો પ્રવાસ કરવાનો હોય ત આપણે એવી વિસ્તારમાં પ્રવાસ કરવો જોઈએ, જે આપણને આનંદદાયક બને અને આપણા માઇન ને એકદમ શાંત રાખે અને આપને થોડું વધારે રાહત મળે. જેમ કે આપણે એવી જગ્યાએ જઈ સકીએ, જેમ કે દરિયાઈ વિસ્તારમાં જઈ સકીએ. દરિયાઈ વાળા વિસ્તારમાં જઈ સકીએ, પછી વોટર પાર્કમાં જઈ સકીએ. પછી, પછી ઘણી બ ધી જગ્યાઓ એવી છે, જ્યાં આપણે દૂર દૂર જગ્યાએ, જેમ કે અ આપડણેે કશ્મીર બાજુ એવું જઈ સકીએ, ને એવી ઘણી બધી જગ્યાએ ફરવાલાયક સ્થળો છે, ત્યાં આપણે જો ઉનાળામાં જઈ સકીએ છીએ અને દરિયાઈ વિસ્તારમાં. જેમ કે, આપણે દરિયા બાજુ જઈએ તો આપણે તેમાં દરિયામાં ઉતરીને આપણે જે આનંદ મેળવીએ, તે આપણે બેસ્ટ આનંદ અમ કેવી કઈ સકીએ છે. કેમ કે આપણે જયારે દરિયામાં ગરમીના કારણે ફરવા જાય છીએ, દરિયા તરફ તો આપણે ઠંડી હવા લાગે છે તો આ આપણા શરીર ને આનંદ મળે છે. અને આપણા શરીર ને સ્ફૂર્તિ મળે છે અને આપણને માઇન્ડમાં જ અ જે ગરમી લાગતી હોય છે, એ ગરમી ઓછી થઈ જાય છે. અને વોટર પાકમાં એવું છે કે વોટર પાર્કક્ડ વોટર પાર્કમાં ફરવા જઈએ તો આપણને અ ઘણા બધા પરિવાર સાથે જઈએ છે એટલે આપણને એ પરિવાર સાથે જવાની ખુશી મળે છે અને આપણે ગરમી થી આપણે બચી બી સકીએ છીએ. અને એવું ઘણી બધી પ્રવૃત્તિ એક્ટિવિટી બી આપડે કરી સકીએ છી જેના દ્વારા આપને વધારે ગરમી ઉનાળામાં નથી લાગી સકતી. અને એવી ઘણી બધી જગ્યા આપણે પ્રવાસ કરી સકીએ છે. તો મિત્રો, મારું. ઉનાળામાં જગ્યા ઉનાળામાં જો પ્રવાસ કરવાનો હોય તો એવી જે મેં જણાવી એવી જ જગ્યાએ પ્રવાસ કરી સકીએ છે. એટલો મારે કેવાનું છે મિત્ર, તો હજુ વધારે કઈ જણાવશો.
હા હા, તમે કીધો તેમજ. મારુ પન તમારા જેવું જ વિચાર છે. કેમ કે ઉનાળામાં અત્યંત ગરમી હોય છે કેમ કે ઉનાળો એ ગરમી નો સિઝન હોય તો એ સમયમાં આપણે ઠંડો મતલબ કે આપણે નાઈ શકીએ આપણે એન્જોયમેન્ટ કરી શકીએ કેમ કે સ્કૂલ ભી ની વકેશન હોય બધાને છુટ્ટી હોય તો એવા સમયે તમે કીધું કેમ વોટર પાર્ક કે વોટર પાર્ક માં જવાનું પરિવાર સાથે સાથે બેસીને ખાવાનું એ અલગ જ મજા રહે છે ને જુદી જુદી એવું તમે કીધું તેમ એકટી રમતા હો કેમકે વોટર પાર્કમાં ઘણી એવી એક્ટિવિટી હોય છે જ્યાં ગીત ચાલુ કરે ડાન્સ હોય વોટરકમાં જુદી જુદી એવી રાઈડ હોય છે. ત્યા ફેમિલી સાથે જઈને પરિવાર સાથે જઈને ઘણી એવી મજા કરી આવવાનું જેથી આપણું પણ આપણું પણ દિમાગ ફેશ રહી અને સારી રીતે આપણે પણ તે આપણા પરિવાર ખુશ રહે અને ગરમીથી પણ આપણને બચવાનું મળે કારણ કે ઉનાળાના સમયમાં ઘરે કંટાળી જવા કરતા આવા જુદા જુદા વોટર પાર્કમાં જવાનું દરિયા કિનારે જવાનું રેતીમાં રમવાનું કે દતિયામાં નવાનું આવી જગ્યાએ જાઈને હ જગ્યા જાય ન મસ્ત રીતે આપણે એન્જોયમેન્ટ કરી શકીએ છે આપણા પરિવાર સાથે ફરી ફરી આવી શકાય છે કારણ કે ઉનાળો એ પુષ્કળ ગરમી પડતી હોય એટલે ઘેરે ઘેરે પણ આટલું. ઘેરે પણ આટું થતું નથી એના માટે આપણે આવી જુદી જુદી એવી જગ્યા હોય છે જ્યાં આપણેે મુલાકાત લેવી જરૂરી છે. તો હવે હું તમને શિયાળા વિશે તમે થોડું જણાવવા માંગો છો કે અન્ય કોઈ ઋતુ અન્ય કઈ એવી જગ્યા હોય. તમને ખબર હોય એવી જગ્યાઓ વિશે તમે થોડું કેવા માંગો છો પ્રવાસ સ્થળો હોય છે.
હા મિત્ર અ શિયાળો સમય એટલે ઠંડીનો દિવસ આપણે ખબર જ છે કે શિયાળા સમયે બધાને ઠંડી લાગતી હોય છે. તો એવા સમયે પ્રવાસ કરવાના સ્થળો જેમ કે આપણે પ્રવાસ કરવાના સ્થળો ઘણા બધા છે તો મારું તો એવું કેવું છે. કે શિયાળાના સમયમાં આપણે લોંગ ડ્રાઈવ કરી શકીએ દૂર દૂર જગ્યાએ પોતાની ગાડી લઈને બીજું આપડધા ઘણા બધા મંદિરોમાં જઈ શકીએ શિયાળા ના સમયમાં ઘણા બધા મંદિરો ના દર્શન કરવા માટે જઈ શકીએ છે. અને ઘણા બધા પર્વતીય સ્થાન પણ પણ જઈ શકીએ છે. અને ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આપણે શિયાળા સમયમાં જઈ શકીએ છએ અને શિયાળા ના સમયમાં આપણે ફરવા જઈ તો હંમેશા આપણેે સાથે આપડે સ્વેટર ને એવું પહેરીને જ જતા હોય છે. જેનાથી આપણે ઠંડી લાગી લાગી શ અ શકતી નથી અને ઠંડી થી બચી શકીએ છે. એવું ઘણું બધું આપણે સાથે લઈ જતા હોય છે અને મારું એવું કેવું છે બીજું કે શિયા સમયમાં પ્રવાસ કરવા માટે આપણે કીધું તેવું પર્વતીયો સ્થાન પર જઈ શકીએ છીએ ઘણા બધા મંદિરો માં જઈ શકીએ છી અને ઘણી બધી એવી જગ્યાઓ પણ છે જ્યાં આપણે જઈ શકીએ છે. તો મિત્ર મને એના વિશે કશું વધારે ખબર નથી તો શું તમે થોડું જણાવશો.
હા, હું હવે વધારે કઈ જણાવવા નથી માગતો તો કેમ કે અમે શિયાળા ચોમાસા અને ઉનાળા વિશે મને આટલું જણાવ્યું એ બદલ હું તમારો આભાર માનું છું. થૅન્ક યુ.
થેન્ક યુ.